એમાં રોવાજ આવી રહ્યો હશે.
હા આવી રહ્યો છે તમને મારો ઓ જો રહ્યો છે.
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે કેમ છો મજામાંને.
હા મજામાં તમે કેમ છો મજામાં ને.
હા એકદમ મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
તો આજે તો આજે તમને જે અત્યારે પાણી ની ખુબ અછત થઈ રહી છે ને જે પાણીનો વ્યય થઈ રહ્યો છે તેના વિશે થોડી વાતો કરવા માંગુ છું અત્યારે તમે જોવા જાવ તો ઘણી બધી ડેવલોપમેન્ટ થઈ રહી છે ઘણા બધા કારખાનાઓ બની રહ્યા છે અને ઘણી બધી કંપ નિયો આપણા આજુ-બાજુ જે રહેથાણના વિસ્તારો છે, તેના આજુ-બાજુ આવી રહી છે. અને તેના કારણે આપણે જોવા જઈએ તો ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે. અત્યારે તમે જોવા જાવ તો અમારા બાજુમાં જ એક કેટલ ફીડ ફેક્ટરી બનાવામાં આવી છે, અને તેઓ એવું કરે છે કે તેઓ રાતના સમયે જારેક બધા સુઈ જાય છે. ત્યારે તેમાંનું ગંદુ પાણી અને કેમિકલ જે છે તે નદી નાળાઓમાં છોડી દે છે. અને જેના કારણે પીવાનું પાણીની પણ ખુબ અછત થઈ રહ્યું છે. અને ખુબ નુકસાનકારક પાણી અમને પીવા મળે છે. અને જેથી કરી ને અમારા સ્વાસ્થ્ય ને ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે. તો હું એવું જ કહેવા માંગુ છું. સરકાર શ્રીને કે, જો આવી બધી કંપનીઓ હોય તો તે બંધ કરાવવી જોઈએ. અથવા એવી કંપનીઓને જે રહેઠાણના વિસ્તારો છે તેનાથી થોડી દૂર રાખવી જોઈએ. જેથી કરીને જે વાયુ પોલ્યુશન થાય છે. પાણી પોલ્યુથન થાય છે. તો તે બધું પોલ્યુશન થી આપડ બચી શકીએ. તો તમારું શું માનવું છે આ બાબતે?
હા, તમે કીધું તેમજ આ પાણીઓનું નુકસાન કરે છે, અને પાણીઓ સ સંગ્રહ કરે છે. અને ડેમો બનાવ્યા છે. અને ત્યાં કંપનીઓ તુરંત પ્રાણીઓનું બધું કેમિકલ છોડે છે. અને નુકસાન માણસોને કરે છે. અને નુકસાન કર આ બધું નુકસાનમાં અ નુકસાન કંપનીઓમાં નથી થતું, પણ લોકો માણસમાં જ થતુ હોય છે. પણ આ કંપનીઓ સમજતી જ નથી. અને આવી કંપનીઓ એક ત જેમ જોવા જઈ તો નડીઓમાં અને તાવ હોય તેમાં પણ તોડી દે છે. અને એ બધું ન કર ઉજોયે અને આ બધું કરવાથી રોકવું જોઈએ. પણ કંપની બંધ કરી જ નથી. અને સરકારે પણ એ ખડબડી નોધેતો ફટકારી હોય. પણ કંપની વાળા બન જ નઈ કરે. અને આ કેમિકલ થી બધું પાણીનુ નુકસાન થાય અને અ પાણીઓ જે લોક, જ્યાં પાણીઓનું બચત કરતા હોય. ત્યાં પાણી નું વ્યસ્તિત ન હોય તો પાણીઓ કાંઠી ના આવે. એ વિચારતા જ નથી કમની વાળા. તમારે શું કે બાબતે?
તમારી વાત એકદમ સાચી છે. ત્યાં તમે જેમ કીધું તેમ. આપણે જાણીએ છીએ કે આ બધી જે ફેક્ટરીઓ આવી રહી છે, તેના કારણે નુકસાન થઈ રહ્યું છે. પણ અત્યારે તમે જોવા જાઓ, તો જે લોકો છે તે પાણીનો ખુબ વ્યય કરી રહ્યા છે. એતો તમે જોવા જાવ તો, પાણી ની જરૂરિયાત ન હોય, તો પણ તેઓ નળ ચાલુ રાખીને છોડી દે છે. અને અત્યારે તમે જોવા જાવ તો જે સરકારી ટાંકીઓ બનાવવામાં આવી છે. જેમાં તેઓ જે પાણી આપે છે. તેનો પણ લોકો ઘનો વ્યય કરી રહ્યા છે. હવે તે બાબતે લોકોએ સમજવું જોઈએ તો તે પાણીને નુકસાન ન કરવું જોઈએ. અને પાણી વેડફ અને તમે જોવા જાવ તો, ઘણા બધા રોગો એવા હોય તો તે પાણીના આવી રીતે વ્યય ન કરવો તે પાણી આપણે પીવા માટે, કપડાં ધોવા માટે માટે અને વાસણ ઘસવા માટે ઘણા કામો માટે ઉપયોગી થઈ શકે છે. અને તે તમે જોવા જાવ તો ઘણા લોકોને ઘરે મોટર હતી તો તેઓ ટાંકીમાં મોટર જોઈન્ટ કરેલી હોય છે. તો ટાંકી ભરવા માટે તેઓ ચાલુ રાખે છે. અને પછી તેઓ ટાંકી બંધ કરવાનું ભૂલી જાય છે. જેથી કરીને ઘણું એવું નુકસાન અને પાણીનો વ્યય થાય છે. તો તે બાબતે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આવી બધી બાબતો થી ઘણું એવું પાણી નું વ્યય થઈ શકે છે તો પાણી નું વ્યય ન થાય તેવી રીતે કરવું જોઈએ પરંતુ તેઓ આવું કરતા નથી તેઓને એવું લાગે છે કે પાણી આપણા પાસે તો વધારે પડતું છે તો આપણેે આવી રીતે ઉપયોગ કરીશું તો એ કઈ વાંધો ન આવે. તો ગામડાઓમાં આપણે રહીએ છીએ એટલે બાકી સિટીઓમાં પાણીઓની ઘણી બધી તકલીફો થાય છે અત્યારે તમે જોવા જાવ તો સિટીઓમાં ટાઈમ આ પી દેવામાં આવે છે કે આટલા કલાક તમને પાણી આવશે પછી પાણી બંધ થઈ જશે. એટલા કલાકમાં તમારેથી પાણી ભરાય તેટલું ભરી લેવું. પછી તમને પાણી મળશે નહી તો આવું પરિસ્થિતિ સર્જાય તો આપણને કેટલું નુકસાન થઈ શકે છે. તો આ બધી બાબતે લોકો સમજતા નથી તેઓને એવું છે કે અમારા ઘરની મોટર છે તો અમે ગમે તે કરીએ પરંતુ આવું ન કરવું જોઈએ તમારું શું માનવું છે આ બાબતે
હા તમે કીધું તેમાંજ આ સરકારે બોર અને છે અને ટાંકીઓ પણ બનાય આપી છે પણ લોકો પાણી ની બચત કરતા જ નથી અને તમે કીધું તે મુજબ આ પાણી ટાકી શિલાશિલ થઈ જાય છે અને પાણી નીચે પડતું હોય તો પણ લોકો બંધ કરતા જ નથી અને અ વધારે પડતું જો પાણી વહાઈ દે છે અને પાણી નું વેલ્યુ જે એ લોકો માનતા જ નથી પાણી અમાર પાસે બોર છે પણ લોકો ને સમજવમાં નથી આવતું કે પાણીઓ જયારે પૂરું થઈ જશે ત્યારે શું કરશું એ વિચારતા જ નથી. એમ તમે કીધું તેમજ સીટીઓમાં પણ પાણીનું અ કલાકો જ પાણી આવે છે એમ છે પણ આ બધું પાણીનું બચત કરવી જોઈએ અને બચત કરતા જ નથી અને સિટીઓ માતો હાલે અમુક સિટીઓ માતો એવું ચાલે છે કે પાણી જ નથી આવતું. અને લોકો વિચાર આ બધું પણ આ બધું માણસ જ કરશે. ગમે તેમ ટાઈમ પાણી ગમે તેમ પાણી અ ગમે ત્યાં ગમે ત્યાં પાણી નું ચાલુ કરી દે છે નળો કે ગમે તે કરી દે છે પણ પાણી બચત કરવી જોઈએ અને અમુક લોકો પાણી ની બચત કરે છે વરસાદ આવે ત્યારે ઘણા બધા લોકો વાત કરે છે પણ આપણે એમ જોયએ તો પાણી ની બચત રાખવી જોઈએ અને આપણા માટે સારું છે બચત કરવી જોઈએ. પણ લોકો પાણીની બચત કરતા જ તમારે શું કેવું?
તમારી વાત સાચી છે તમે કહ્યું કે એમ લોકો પાણીની બચત કરી જ નહી રહને. એ ખુબ જ નુકાન ધારક છે પાણી ની બચત કરવી જ જોઈએ જે આપણા માટે જોવા જઈએ તો પાણી ખુબ જ અમૂલ્ય કહેવાય એમ માનવામાં આવે છે અને પાણી જો ન હશે. તો આપણને ઘણું એવું નુકસાન થતુંને જોવું તો અત્યારે. પાણી ના લીધે આપણે કેટલું બધું વેડફી રહી છે ત્યાં તમને જાણીશું કે મુંબઈ જેવી સિટીમાં પાણીનો ખૂબ આકારશ પડી ગયો હતો જયારે પાણી ન હતું ત્યારે લોકો. ને એક કલાક અથવા દસ થી પંદર મિનિટ પાણી આપવામાં આવતું હત જેમાં તેઓએ આખા દિવસનું જે ગુજરાન હોય તેમનું પાણી ભરી લેવા પડતું હત અત્યારે તમે જોવા જાવ તો આપણને રાંધવા માટે પણ ચોખ્ખું પાણી નથી મળતું જો આપણે પાણી નો આવી જ રીતે વ્યય કરતા રશું. તો આગળની જે આપણી પેઢી છે તેમને તો પાણી જ નહી મળશે અને તેઓને પીવાનું સારું પાણી ન મળશે. તો તેઓને કેટલું નુકસાન થશે તો આપણે આગળની પેઢીનું વિચારવું જોઈએ. તેઓ પરંતુ અત્યારના જે લોકો છે. તેઓ આપણું પોતાનું તો વિચારી જ નથી રહ્યા પરંતુ આગળની પેઢી છે તેઓનું પણ નથી વિચારી રહ્યા. અને આપણે જોવા જઈએ તો જે અત્યારે તળાવો છે. તે ઘણા એવા ઊંડા કરી નાખવામાં આવે છે જેથી કરીને જે ગામજનો છે તેઓને પાણી ત્યાંથી મેળવી જ નથી શકતા અને તે ખુબ જ નુકસાનકારક છે તો તે બાબતે તેઓએ સમજવું જોઈએ. ફાયદો થાય અને, અને તેઓને ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે કે જે પાણીના ઊંડા ખાડાઓ ખોદી નાખવામાં આવે છે જેના કારણે. જે અત્યારે લોકો છે તે પાણી ભરવા જતા પણ ગભરાય છે કે જો ખાડો ઊંડો હ શે, તો અ તેઓ પડી જશે ખાડામાં જેથી કરીને તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે અને અત્યારે તમે જોવા જાવ તો અમારે ત્યાં તળાવ છે તે એટલું ખોદી નાખવામાં આવ્યું હતું. કે ત્યાં બે બાળકો મૃત્યુ પણ પામ્યા હતા તો આ બધી બાબતો આપણે ધ્યાન ન દોરીશું. તો આગળ જતા આપણને ખુબ નુક સાન થઈ શકે છે અને અત્યારે તમે જોવા જાવ તો જે નદીઓ છે અને નાળાઓ છે. તેમાં પણ જે ડેમો બનાવવામાં આવ્યા છે તમે જેમ કીધું છે તેમ. તો તે ડેમોમાં પણ અત્યારે વીજળી ઉત્પાદન માટે ઘણું એવું અ પાણી વપરાઈ જાય છે તો એ બધું પાણી આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ.
ઘણું બધું પાણી બનાવે છે અને પાણી આ નદીઓમાં પાણી બચત કરવા માટે ડેમ પણ પાણી ડેમો એમ જોવા જોઈએ તો બનાયા કરી શકે છે આ ડેમો પણ એમ જોવા જઈએ તો આ બધો ખેડૂતો માટે જ કર્યો છે આ પાણી માટે સંગ્રહ અને રહેેતાણમાં બધું પીવા માટે કે, અન્ય ઘણું બધું માટે પાણીના ડેમ એટલે જ બનાયા છે અને ઘણા ઊંચા ડુંગળ હોય ત્યાં ઘર હોય પણ પાણી ના હોય એ લોકો ઘણા દૂર સુધી જાય છે લેવા માટે પાણી અને એટલું ઘણું બધું ચાલે છે કે લોકો ચાલી ચાલીને એમના પગ પણ છોલાઈ જાય છે અને તો પણ એ લોકો પાણી લાવે છે આએ લોકો બધું એમ વિચારવો જોઈએ કે પાણી અમે બચત કરીએે વરસાદ આવે ત્યારે બચત કરીએ પણ એવું વિચારતાં જ નથી અને અ દૂર સુધી જાય છે લેવા માટે તમારે શું કેવુ એ બાબતે
તમારી વાત એકદમ સાચી કે અત્યારે જે તમે જૂઓ છો તો ગણેશ ચતુર્થી આવી રહી છે ને લોકો એટ ટલા મોટા મોટા ગણપતિઓ લાવે છે જે પાણીમાં ડૂબતા બી નથી અને જેના કારણે છે તે મૂર્તિઓને પણ નુકસાન થાય છે અને પાણીમાં રહેતા જંતુઓને જીવોને અને જે પાણી છે તેને પણ ઘણું નુકસાન થાય છે અત્યારે તમે જોવા જાવ તો મૂર્તિ ડૂબશે જ નહીં તો એના અંદર જે બધા કણું હશે તે પાણી છે તે સોચી લેશે અને મૂર્તિ પીગળ છે નહીં તો તે મૂર્તિ પીગળ છે નહીં જ્યાં સુધી તે પાણીમાં નહીં ભડે ત્યાં સુધી પાણી ખુબ ઓછું રહે છે અને ત્યાં તમે જોવા જાવ તો મોટી મોટી મૂર તીઓ છે જે નદીઓના વચ્ચે છે તેઓ ડુબાડી દે છે અને જેથી કરીને પાણીનો વહેણ છે જે આવતો બંધ થઈ જાય છે તો તેના કારણે પાણી વહેતું નથી અને ખુબ જ નુકસાનકારક થાય છે નદીઓમાં તો તે બાબતે તેઓએ ધ્યાન દોરવું જોઈએ કે આપણે નાની મૂર્તિ લાવીએ જેથી કરીને જે ડૂબી જાય અને તે પાણીમાં ભળી જાય અને પાણીમાં ઓગળી જાય જેથી કરીને જે આગળ પાણીનું વહેણ છે તે વહે અને નુકસાન ઓછું થાય અત્યારે તમે જોવા જાવ તો ઘણું એવું કોન્ક્રટની જે પી ઓ પીની જો તેઓ લાવે છે તો તે અત્યારે ખુબ જ ખરાબ કરી રહ્યા છે તેઓએ પ્યોર માટીની લાવવા જોઈએ જેથી કરીને પ્યોર માટીની મૂર્તિ તેઓ લાવશે તો તે તરત ઓગળી જશે અને તે તરત પીગળી જશે જેથી કરીને જે પાણીનું વહેણ છે તે સારી રીતે વહેતું રહે અને લોકોને સારી રીતે અ સારું પાણી મળી રહે અત્યારે તમે જોવા જઓ તો કોન્ક્રીટની જે મૂર્તિઓ છે તે પીગળતી નથી જેના કારણે ખુબ જ નુકસાન થાય છે અને તેઓ અડધી પછી મૂર્તિઓ તોડી નાખે છે તો તેઓ ધર્મનું ઉલ્લંઘન કરી રહ્યા છે આવું જ કહેવામાં આવે છે જો તેઓ મૂર્તિ તોડીને ડૂબાડશે તો તેની દસ દિવસ પૂજા કરવાનો મતલબ જ શું રહેશે તો તેઓ એ જેમ બને તેમ નાની મૂર્તિ લાવીને અને પ્યોર માટીની મૂર્તિ લાવીને જો તેઓ ડૂબાડશે તો તે તેમના માટે સારું રહેશે તો હું તો એવું જ માનું છું કે આ બધું ખુબ નુકસાનકારક છે તો તે બાબતે લોકોએ સમજવું જોઈએ તમારે શું માનવું છે આ બાબત?
હા તમે કીધું તેમજ આ બધી ગણપતિઓની મૂર્તિઓ કે ઘણી બધી મૂર્તિઓ ડૂબાડે છે અને કેમિકલ વાળી હોય તો આ એમ જોવા જઈએ તો બધી કંપનીઓ મર્તિમાં કેમિકલ હોય તમે કીધું તેમજ આ મા ટીની ઓ મુ તીઓ લાવી જોઈએ અને ડૂબાવા જોઈએ અને મા કેમ કેમિકલની મૂર્તિઓ વધારે હોય તો હા અ માછલીઓને કે અન્ય જંતુઓને પાણીમાં બધુ નુકસાન થાય છે. અને પાણીમાં નુકસાન થાય તો હા અ એમ જોવા જાય તો પાણીમાં અ અ લોકો પાણીમાં જીવન જીવતા હોય અને પાણી તે નદીઓમાં નદીઓમાં કેવું સંગ્રહ કરેલું હોય તો તે બધી ગણપતિ ડૂપતી અને તેમનું પણ નુકસાન થઈ શકે છે. એમ જોવા જોઈએ તો સરકારે એમ વિચારવું જોઈએ કે આ બધું ન થવું જોઈએ પણ લોકો અ સમજતા નથી અને ગમે તેમ કેમિકલોને કમે મળે થોડે છે અને તમારે શું કેવુ હવે?
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જેમ કહ્યું તેમ અત્યારે જે પાણી ની અછત ના લીધે ઘણી બધી નુકસાાનો થઈ રહી હતી ત્યારે તમે જોવા જાવઓ તો પાણીની અછત જ એટલી હતી જેથી કરીને વરાબ બનીને તે વાદળ ન બની શકે અને વાત ન મળી શકે તો ત્યારે વરસાદ ખુબ ઓછો આવી રહ્યો છે તેનું કારણ એ કે આપણે પાણી બચાવવું જોઈએ જેથી કરીને તેનો વરાપ થાય અને તેની વરાપ થઈને તે વાદળ બને અને ચાર